હલો.
હા બેન મજામાં?
હા તમે કેમ છો?
બસ મને પણ એકદમ સારું છે હો. આજે હું બેસી હતી ને તો મને એમ થયું આજે શનિવાર થઈ ગયો છે કાલે રવિવાર અને પછી સ મ સોરી. કાલે શનિવાર ને પછી રવિવાર. તો મને એવું ફીલ થાય કે આપણને રવિવાર ની સવાર રવિવાર ના દિવસ નું કેટલું વેઇટ કરું હોય ને કે રવિવાર આવે તો એકદમ આરામ નો દિવસ. નઈ સવાર થી કઈ બી જવાબદારી છોકરાઓના ટીફિન ની કે આપડા હસબન્ડ ને આ ટિફિન ની કે કઈ પણ જવાબદારી નહી એમ. એકદમ શાંતિ થી મનને શાંતિ આપેને આપણે ઉઠીએ હોય ને તો બી આપડે કેટલા ફ્રેશ લાગે. ચાલ આજે કઈ આમ દોડા દોડી નથી એવી જવાબદારી નથી. તો શાંતિ થી આપડે તાજી હવામાં ચાલવા જઈએ ક્યારેક. ક્યારેક યોગ એક્સરસાઇઝ અથવા એવું ક્યારેક અમે લોકો કરીએ ક્યારેક વેલા ઉઠી ગયા હોય બહ તો દર્શન કરવાને એમ જતા રહીએ આપડે ભગવાન ના એમ. અથવા ક્યારેક કેવું થાય કે જો છોકરાઓ સુુતા હોય ને હસબન્ડ વાઈફ અમે લોકો જાગી ગયા ને તો શાંતિ. ગેલેરી પર બેસી ને ચા નાસ્તો કરતા હોય અથવા જો ચા નાસ્તો કરતા કરતા કરતા ક્યારેક ડિસાાઈડ કર્યું કે ચલો આપડે આજે બાર આવી રીતના જવું છે. તો સવારથી જ પ્લાન બની જાય. તો આમ કેવી મજા આવે, ને કે આપડે આમ અમ એવું લાગે કે આખા અઠવાડિયા ની જે ધોધ. દોડ ભાગ કરી હોય ને, એક દિવસમાં આપણને એકદમ રાહત ને આરામ મળે છે. તમને શું લાગે છે?
એકદમસાચી વાત. મારી જેવી તો વર્કિંગ, વુમન તો હંમેશા.... કે વાય ને કે રજાની જ રાહ જોતી હોય, તમને ખબર જ છે કે, એક વર્કિંગ, વુમન માટે એક હોલિડે એટલે કેટલી મોટી વાત થઈ જાય કે આખો દિવસ ઘર નુ કામ હોય, ના્યાનું કામ હોય સન્ડે હ.. વાર આવે એટલે, એમ થઈ જાય હાશ.. આજે તો શાંતિથી! સૂઈ રેવું છે. આજે તો કોઈનીય હારે ચર્ચા નથી કરવી આજે તો, કોઈની હારે બોલવું નથી. એ કેવી, મજા પડે, ! કેટલો શાંતિ સુકુન વાળું લાગે હું, તો ત્યારે મોડી જ ઉઠું! જેવી મોડી, ઉઠુ એટલે એ શાંતિથી પછી ધીમે - ધીમે બધું કામ પતાવું. અને પછી! જે રૂટીન કામ હોય, ઈ શરૂ થાય પણ સાંજ પડે ન એમ થઈ જાય લો બસ! રવિવાર પૂરો એ થઈ ગયો, આવું અમારું છે. લાઇફ શીડ્યુલ તમે કયો હવે
સાચી વાત છે. તમે જેમ કેહયૉ છો ને કે વર્કિંગ છે, તો મારે એવું જ થાય. મારા હસબન્ડ જોબ કરે છે. તો હું બી રા જોતી હો, કે ક્યારે રજા આવે ભલે હું જોબ નથી કરતી પણ, તો બી મને એમ થાય! કે ક્યારે એને રજા આવે, તો શું આખું ફેમિલી સાથે બેસીને ટાઈમસ સ્પેન્ડ કરી શકીએ. એક બીજા સાથે વાત કરી, નીતર ચાલુ દિવસોમાં તો કેવું, આપડે દોડધામ હોય. અથવા કંઈક કામ હોય આમ, હોય એટલે કોઈ એવી રીતના ટાઈમ નો મળે કે આપડે સાથે બેસીને વાત કરીયે એકબીજાને આપડી મનની જે વાત હોય, એ શેર કરીએ તો મને પણ એવું લાગે. કે હું, ભલે વર્કિંગ નથી. પણ મને એવું લાગે કે રવિવાર હોય ને તો કામ માંથી એટલા એ લોકો એ લોકો બી એટલા ફ્રેશ થઈ ગયા હોય ને. કે આખા વીક ના તમે એનું, બિહેવિયર જોઓ કે એની વાત કરવાની રીત. અને રવિવાર ની વાત જ કંઈક અલગ હોય, એમ એકબીજા ને મને એવું લાગે. કે રવિવાર હોય તો, આપણે ફેમિલીમાં બી એકબીજાને જાણવા મળવાનો સમય આપણને મળે એમ અને બાકી જો કોઈ પેન્ડિંગ કામ હોય, કે કઈકં શોપિંગ કરવાની હોય અથવા ઘરનું એવું કઈક કામ હોય જો સાથે મળી ને કરી શકીએ એવું, તો અમે ઈ બી રવિવારે જ રાખીએ કે ચલો રવિવારે એક સાથે કરશું તો એકબીજાની મદદ પણ મળે એ રીતે સાથે કામ બી થાય. અને બીજું શું ઈ લોકોને બી ખબર પડે કે આપણેે ઘરમાં રહીને આપડણે કેટલું કરીએ છીએ. તો એવી રીતે બી બહુ ફેર પડી જાય. એમ બહુ સપોર્ટ મળે, અમને ક્યારેક અમે લોકો. , આવી રીત ના ગાર્ડન માં કે એમ ગયા. હોય ને તો વચ્ચે એક. તમે એવું પ્લાન કરો તો બહુ લાંબુ ન કરી શક્યા? પણ, અઠવાડિયામાં એક વખત એવું વિચાર્યું હતું. કે આપણે અઠવાડયે એક વાર, એટલે રવિવાર સિવાય તો કોઈ દિવસ મળે નહી. તો ત્યારે કંઈક છા ઝાડ કઈક નાના -નાના કુંડા વાવશું. ત્રણ ચાર વખત થયું. પછી કંઈક રીઝન આવી ગયું. એટલે ના આવું કન્ટિન્યુ કરી શક્યા. પણ તો ભી ચાર વખત અમને એવું થયું. કે અમે જાણેમ કુદરત તો બાકી તો એવુ ટાઈમ ના મળે કે આપણે કુદરતને માણીએ, પણ ગાર્ડનમાં ગયા ત અમે આવી રીતના. વૃક્ષ વાવ્યા તો બહુ જ મજા! આવી અમને લોકોને. અને બાકી મનગમતી વસ્તુ કરીએે કઈ, ગેમ રમ્યા ગાર્ડનમાં ગયા. ને તો અમે એવી રીતના છોકરાઓને સાથે લઈ ગયા. તો ગેમ રમ્યા ત્યા નાનું પિકનિક જેવું થઈ ગય હતું. નાસ્તો ને એવુ લઈને ગયા તા. તો અમે બહુ જ મજા કરી! હતી. તમે બીજું શું કરો રવિવાર હોય તો.
હું તો રવિવારે પેલા એ એશી ટકા. સુવાનું કામ કરું. પછી, સાડા નવ દસે ઉઠવું. પછી બધા ફેમિલી સાથે, બેસીને મસ્ત ચા પીવુ. કારણ કે મમ્ીએ સરસ ચા તૈયાર રાખી હોય, પપ્પાની સા પપ્પા ની પેપર વાંચતા હોય એટલે એમની સામે નિહાળવાનો ટાઈમ મળે કારણ કે સવાર ના હું જતી રહું છું આઠ વાગે. તો ઈ સવારના શેડ્યુઅલ બધાના સુવા મને કઈ ખબર નઈ શાંતિ થી નિહાળુ. બધા કેવું સરસ જીવે છે બધા કેવા સાથે બેઠા છીએ એક એક પણ એન્જોય કરો પછી મમ્મી ત્યારે મન પસ રસોઈ બનાવે કારણ કે શાંતિ થી ખાવાનો દિવસ ત્યારે એક જ હોય. એટલે શાંતિ સી જે ગમતું એ રસોઈ બધા ભેગા મળીને બધા હું મમ્મી ભાભી બધા અને છોકરાઓને જે કઈ ફેવરિટ ગમતો હોય. ઈ બધું બનાવે અને અ રવિવારે લગભગ સાંજે હું અને મારા ભત્રી ભત્રીજી અમે મંદિરે જતા રહીએ શાંતિ થી મંદિરે સેવા પૂજા કરીએ. મંદિર ની સફાઈ માને એમાં સ સહકાર આપીએ. અને બાકી અમારું તો ગામ નાનું છે તો એ પાર્ક કેવું કઈ છે નહી. પણ અમે તોય તેમ કેય ને કે કે અમારા મંદિર ની સેવા માટે અમને ખુબ આનંદ મળે. પછી ક્યારેક એવું લાગે તો અમારે અહીંથી એક દૂર એક ખા આ હનુમાનજી મહારાજ નું મંદિર છે સારંગપુર નું. તો મેં આ જતા રહીએ ને તે ખૂબ અમે આનંદ લૂંટીએ. જેના કારણે એમ કહેવાય ને તે કેમ એક ફ્રેશનેસ મળે અને અલગ જ તે માહોલ મળે એમને. તો મારી તો આવી નાની સિમ્પલ એક્ટિવિટી હોય. એથી વધારે તો લગભગ રવિવાર બો બો કઈ બીજો સમય નો હોય અને લગભગ ત્યારે વેલા સુ સુઈ જઈએ કે આખા દિવસ નો થાક અમને શાંતિ થી ઉતરી જશે. જેથી આખું વીક માટે ફરીથી બધા તૈયાર થઈ જઈએ. એટલે અમારો તો આવો રવિવાર નો હોઈશ.
બરાબર છે તમારી વાત અમારે કેવું થતું ખબર છે પેલા જયારે અમારે ભાઈ એ બાળકો નો હોતા ને ત્યારે અમારું આવુંજ હતું હું વર્ક મતલબ હું જોબ કરતી તી તો અમારું આવું જ સુવા મા જ તે અડધો રવિવાર સુવામાં અડધો ફરવામાં એવી રીતે નીકળી જતો હતો પણ પછી જ્યારથી ફેમિલી આગળ વધ્યું મતલબ બાળકો થયા ને પછી અમે એક શીડ્યુલ બનાવ્યું છે કે ભલે બાળકો થોડાક લેટ સુધી સુવે પણ આપડે વેલા ઉઠી જવાનું ઘરમાં કઈ પણ નાના મોટા કામ હોય ને તો એ પતાવી દેવાના અને જયારે છોકરા ઉઠે ને ત્યારે અમે કેવું વિચાર્યું છે કે એ લોકોને આપડણે ક્વલિટી ટાઈમ આપે કારણ કે આખું વીક તો એવું મળતું નથીમે એ લોકોની સાથે એટલો સરસ ટાઈમ સ્પેન્ડ કરી શકે. અને એ ટાઈમ સ્પેન્ડ નથી થતો ને તો આપડે કેવું એકબીજાથી દૂર થઈ જતા હોય ને એવું લાગે. તો રવિવારના દિવસો અમે મારી ડોટર મોટી છે સન તો હજી નાનો હતો એને બધું એના સ્કૂલ નું પૂછીએ કે સ્કૂલમાં શું થાય છે ફ્રેન્ડમાં શું થાય છે ક્લાસમાં શું થાય છે. તો ઈ બી એમ રાહ જોતી હોય છે કે રવિવાર આવે ને તો મમ્મી પપ્પામાં એવું લાગે કે વધારે મારી નજીક આવી જાય છે એવી રીતના એકબીજાની વાત કરીએ અને બીજું બી એક નક્કી કરી જાય કે રવિવાર ના દિવસે આખા અઠવાડિયા કરતા બહુ ઓછો કામ પૂરતો અ અથવા જયારે ફ્રી હોય બધા ત્યારે જ તે એટલે મતલબ કો કોઈ સાથે ના હોય ને તો બાકી અમે એવું વિચારું કે ફોન બી બો ઓછું યુઝ કરવાનું મેક્સિમમ ટાઈમ ફેમિલીને આપ આપવાનો અને જો ફોનમાં કે ટીવી માં કઈક જોવું હોય ને તો એવું જોવાનું કે જે બધાને ગમતું હોય ને બધા સાથે જોઈ શકે. તો અમે ઈ રીતે બી એન્જોય કરી શકીએ આમ ફોન ને સ્ક્રીન થી એકલા દૂર અને બધા સાથે રહીને બી અમે એવી રીતના એન્જોય કરીએ તો શું લાગે કે એમ જે સંબંધ હોય ને આપડા ઈ બી થોડાક મજબૂત લાગે. અને તમે કહોત ને સેમ એવું થાય કે જેવી રવિવાર ની સાંજ પડે ને તો એમ થાય ક્યાર ક્યાં દિવસ પટ્ટી ગયો હવે પાછું કાલ થી દોડધામ શરૂ થઈ જશે. અને એવું સેમ થાય જયારે શનિવાર ની સાંજ આવે ને ત્યારે એટલી ખુશી થાય ને કે ચાલ કાલે તો રવિવાર છે અમને એવું લાગે તમને કેવું લાગે.
બસ એવું જ કંઈ એમ થાય કે ક્યારે રવિવાર પૂરો થઈ જાય ક્યારે શનિવાર આવે શનિવાર ન જો કાલ આવશે ને ત્યાં જે જે હોય જોબ પતાવીને આવશું ને તરત રાત પડી જશે. અને જેવી રાત પર જશે એમ થ હાઈ કાલે તો રવિવાર છે મોડે સુધી શું છે પછી આમ કરું છે તેમ કરું છે પણ રવિવારનું આખો શીડ્યુલ પછી મેં તમને કીધું એવી રીતના સેટ થઈ જાય હા રવિવારે એક વસ્તુ છે અમે મોબાઈલ રજા આપી દ એ બધા અને મોબાઈલ ની રજા આપી દઈએ એટલે અમે લગભગ એકબીજાને સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીકે ત્યારે લગભગ મેક્સિમમ એવો ટાઈમ કાઢીએ કે કોઈની સાથે વધારાની ચર્ચા નહી. કોઈ પણ એવા વ્યક્તિ ને સાથે ચર્ચા ન કરવી કે કોઈ એવું કામ ન કરવું જેનાથી તમે ફોનમાં વધારે પડ્યા રહો. અન ફેમિલી ન ટાઈમ આપો. જેમકે હું એકસ્ટ્રા વર્ક કરું છું એક લેખક પણ છું. તો મને ઈ સમયે મારા ફાધર મધર એમજ કે કે તું ભાઈ અમારી સાથે રે રી તો રવિવાર નો આખો દિવસ લગભગ ફેમિલી ના નામે જોય છે મારો હ બસ આપડે તો આવી રીતે મસ્ત રીતે રવિવાર સેલિબ્રેટ કરીએ ભાઈ કારણ કે એક દિવસ એ હોય કે જે ફેમિલી ટાઈમ હોય. અને લગભગ હું તેમજ કહ્યું સંડે સુ લગભગ શે. ફ્રાઈડે થી જ દિવસ સ્ટાર્ટ કરી દો જોઈએ ફેમિલી સાથે ધીરે ધીરે ધીરે દિવસો ત કરીને ર સંપૂર્ણ ફેમિલી ના થઈને રહેવું જોઈએ તો એક કેહેવાય ને કે પરિવાર નાની સાથે સપોર્ટ પણ મળે પરિવારને સમજવાનો ટાઈમ મળે અને ખુબ સરસ રીતે આપણે એકબીજાની સમજી શકીએ આ કક આપડા ખામી હોય તો આપડે એ લોકો પાસેથી સમજી શકીએ કેઈ શું આપડે કરવું જોઈએ શું લઈ આપડા પરિવર્તન શું લાવવું જોઈએ. તો એ બધી ચર્ચાઓ કરી સ્પેશિયલી અ મને મારા ફાધર થોડી ધર્મ વિશે ચર્ચાઓ વધારે કરીએ. કે ભાઈ કઈ વસ્તુ નું શું હોવું જોઈએ કેમ હોવું જોઈએ આમાં કેવું આ રીઝન છે. કોઈ લોક વાયકા હોય એનાથી હું શું ઉદ્દેશ્ય દેવું જોઈએ એની ચર્ચા અમારા ફાધરની સાથે હવાર હવાર કરું એટલે ઈ અ લગભગ સડે ના દિવસે છે સડે અમારા માટે એમ કે ને ફડે વિચ નોલેજ જે થઈ જાય આપડે તો ભાઈ આવું કરીએ.
અને બીજું કેવું થાય કે તમે આવી રીતના તમારા ફાધર સાથે વાત કરો કરો તો તમને એવું ભી લાગે ને કે ના મારી માટે કોઈ સપોર્ટ સિસ્ટ સિસ્ટમ છે પાછળ એમ કે હું ક્યાંય અટકું તો છે કોઈ આવું ફીલ કરવાનો પણ એક દિવસ બની જાય રવિવારે કે આપડે ક્યાં અટવાય હોય તો આપણને એમ લાગે કે ના કોઈક છે આપણી સાથે બરાબર ને
એકદમ સાચી વાત કારણ કે સપોર્ટ સિસ્ટમ હોવું જરૂરી છે અને મારા માટે તો કોણ ને મારા પેરેન્ટ્સ મારી બહ મોટી સપોર્ટ સિસ્ટમ છે. ઈ ભાઈ લગભગ અમારા ઘરમાં જયારે દરેક વસ્તુની મનાઈ હતી ને ઈ વસ્તુ મારા પેરેન્ટસ એમરા કરાઈ કેમકે જોબ નઈ કરવું બાર કઈ પગ ના મૂકો. આ આમ ન કરુ લગભગ સ્વતંત્ર અને સિંહણ જેવી મને બનાવવા માટે મારા પેરેન્ટ્સ બહુ મોટો હાથ છે. એટલે હું લગભગ એવો ટાઈમ કાઢું કે મારા પેરેન્ટ ને સમય આપ પરખે એવું સો એવું ન કરો કે જેનાથી કઈક અવેલ ના થાય એ લોકોને. એ લોકોની વાત ને કઈક ભૂરતાથી સમજવાની કોશિશ કરું કારણ કે એ લોકો અનુભવ કરીને બેઠા હો અને એના અનુભવો ના કારણે આપણને જીનમાં ઘણું માર્ગદર્શન મળે. એટલે રવિવારનો સમય લગભગ પેરેન્ટ્સની સાથે ચર્ચામાંય થડો ને તો આપણને ઘણું શીખવાનું સમજવા મળે દુનિયાદારી તો ખાસ શીખવા મળે.
સાચી વાત છે. સાચી વાત છે. બસ હવે જો આપડે વાત તો પૂરી કથ કર કરીએ? પણ આપડે એક વિચારે કે હવે રવિવાર આવે છે બે દિવસ પછી, તો આપડે આપણા પરિવાર સાથે થોડોક ટાઈમ આપડી માટે કાઢીને આપડે મસ્ત રવિવારને બનાવી દઈએ, બરાબર ને?
સાચી સાચ છે એકદમ. ચાલો તમારી સાથે વાત કર ખુબ મજા આવી. આવજો.